શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ મને ક્લિયર જ સંભળાય રહ્યો છે. શું મારો તમને અવાજ આવી રહ્યો છે?
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે તો આજે હું તમને જે- લોકો અંધશ્રદ્ધામાં ફસાઈ રહ્યા છે તેના વિશે થોડી વાતો કરવા માંગુ છું. અત્યારે તમે જોવા જાવ તો લોકો- અંધશ્રદ્ધામાં એટલા બધા ગાંડા થઈ ગયા છે કે તેઓ- જે ભુવાજી અને ભગત હોય છે તેઓને લાખો કરોડો રૂપિયાની દાન- દક્ષિણાઓ આપી રહયા છે અને અત્યારે તેઓને એવું જ લાગે છે કે જો- આ બધું તમારી લાઈફમાં સારું થઈ રહ્યું છે તો તે ભુવાજી ના લીધે જ થઈ રહ્યું છે. તો આવું નથી હોતું અને અત્યારે તમે જોવા જાવ તો ભુવાજીઓ ખુબ વધારે માત્રામાં વધી રહ્યા છે. અને નાના નાના બાળકો જોવે છે. તેઓ પણ આમાંથી પ્રેરિત થઈને તેઓ એવું જ કહે છે કે- તેઓ ભૂવાજી બનવા માંગે છે. પરંતુ આવું નથી હોતું તો તેઓએ સમજવું જોઈએ- કે આપણે શ્રદ્ધામાં શ્રદ્ધા થી આપણે પૂજા કરીએ તે વાત તો આપણે સમજીએ પરંતુ આપણે તેમાં અંધ- ન પડવું જોઈએ. અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો છે જે અંધ- શ્રધ્ધા તરફ પ્રેરાઈ રહ્યા છે અને દોરાઈ રહ્યા છે. તો તે ખૂબ જ નુકસાનકારક કહેવાય છે અત્યારે તમે જોવા જાવ તો જે- ભુવાજીઓ હોય છે તેઓ આપણને કહી દે છે કે તમારા આજૂબાજુ વાળા જ ખરાબ છે અને તેના લીધે- ઘણો બધો વિરોધ કરાવે છે તો તેવું ન થવું જોઈએ તમાર શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે એ તમે કઈ રહ્યાં તેમ- હમણાંના લોકો અને પેલાના લોકો પણ એવા જ હતા કે જે અંધશ્રદ્ધામાં વધારો પડ- આકર્ષિત હતા અને તે લોકો અંધશ્રદ્ધા માં વધારે - વિશ્વાસ કરી લઈને અને- તે લોકો જે કરવાનું હોય નહી કરી રાખેને જે- કરવાનું હોય તે કરી નઈ નાખે એવું બધું ચાલી રહ્યું છે જેમ કે તમે કહ્યું તેમ- ભૂવાજિઓ વધી રહ્યા છે અને- નાના નાના બાળકો પણ ભૂવાજી બની જાય છે. આ બધું ભુવાજી બનવાનું કામ નથી આપણે- જેમ કે આપણે જે શ્રદ્ધા હો તે આપણે શ્રદ્ધા હોય છે એ જ આપણે શ્રદ્ધાઓ- નથી આપણે જે- પાઠ પૂજન છે. અન્ય વસ્તુઓ છે. જેમ કે આપણે કરીએ છીએ- તેજ વસ્તુ આપડે કરવું જોઈએ. જેમ કે હમણાંના લોકો- એવું માને છે કે ભુવાજી જે કર્યું એજ આપડે કરવાનું પણ એવું ના હોય જેમ કે. આપણી શ્રદ્ધાથી જે આપણેે કામ અને કુશળ જેમ- થાય છે એજ કામ કાર્યો આપણા સંપૂર્ણપણે થાય છે. જેમ કે તમે જાણો છે હમણા વધારે પડતું- તો અંધંશ્રદ્ધામાં લોકો અ પ્રેરિત થઈ રહ્યા છે અને અંધશ્રદ્ધા માં વધારે પડટો રાખી રહ્યા છે. જેમ કે આપણે જે
આપણી કાબેલિયત જે આપણા જે થતું હોય એ જે આપણે આપણા દ્વારા જે કઈ કાર્યકૃતિ થતી હોય અને જે આપડે પડી ગયા તે આપણા દ્વારા જ થતો હોય છે જેમ કે અંધશ્રદ્ધામાં એટલો બધો લોક વિશ્વાસ કરી રહ્યા છે કે તે લોકો એવું માની રયા છે કે એ આ બાજુ વાળા જેમ કે માને એવું બધુંમાં અંધશ્રદ્ધામાં વધારો પડતો હોય. વિશ્વાસ કરીને જેમ કે એ લોકો સાધુ લોકો જાય છે ને ત્યાંથી સાધુ લોકો એ લોકો એવું જણાવે છે કે તમારા બાજુ વાળા કરે છે એમ તેમ એ બધું ખોટું છે હજી આમ કે આપણા દ્વારા જે તૂટી થાય છે એમાં આપણે નિષ્ફળ થયા રયા તો આપણે એ આપણે બાબતમાં સ્વીકારવા જોઈએ. જેથી કરીને આપણે અંધશદ્ધા માં વધારો ફેલાવો ન થાય. તમારો શું કેવા આ બાબતે?
એ વાત એકદમ સાચી કે તમે જેમ કર્યું તેમ અત્યારે જે લોક લોકો ચઢાઈ દે છે કે આજુબાજુ વાળા કર્યું છે ને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા લોકો એવા હોય છે. જો બીમાર પડે છે તો તેઓ પહેલા ડોક્ટર પાસે નથી જતા અને અ બા બુવાજી અથવા બાવાજીઓ પાસે જાય છે અને તેઓને કહેવામાં આવે છે કે આ તમારા બાજુ આજુ બાાજુ વાળા એજ કર્યું છે. અને જેના કારણે ઘણા બધા લોકો ના સંબંધો બગડી રહ્યા છે અને તેઓ આજુબાજુ વાળાઓ જોડે ઝઘડે છે અત્યારે તમે જોવા જાવ તો ઘણી બધી એવી વસ્તુ કોમન થઈ ગઈ છે કે તમારું માથું દુખે છે પેટમાં દુખે છે અથવા રાતે તમને ખરાબ સપના આવે છે તો તે બધા ભગત નથ અંધ શ્રદ્ધાળુઓ છે તેઓએ પકડી લીધી છે અને તેઓ આપણને ત્યાં જઈએ તો એક જ વાત કહે છે કે તમને શું રાતે ખરાબ વસ્તુઓ સપનાઓ આવે છે અને એવું બધું કહે છે જે કોમન વસ્તુઓ છે. પરંતુ અત્યારના તેઓ સમજી જ નથી રહ્યા તેઓ અંધશ્રદ્ધામાં ખુબ ઘણી માત્રામાં ફસાઈ જાય છે અને અત્યારે તમને કહેવા જાવ તો અમારે અહીંયાની જ વાત કરું તો એક જણ એવા છે જેમ ભુવાજીબ છે તેમને લોકો આવે છે તો દાન દક્ષિણામાં એ લાખો માં ચૂકવી જાય છે અને અત્યારે તમે જોવા જાવ તો જે ભુવાજીઓ જે ભગતો થઈ છે તેઓ મુ મુહ બોલી રકમો માંગે છે તો તે પણ અત્યારે ખુબ નુકસાનકારક કહેવાય છે અત્યારે તમે જુઓ તો તો નજર હાંકવાના પણ લોકો સો રૂપિયા થી બસો રૂપિયા લેવા માંડ્યા છે. તો તે ખુબ જ નુકસાનકારક કહેવાય છે અને તેઓ ઉધરસની દવા બાંધી આપે છે અને તેના પણ તેઓ બસોથી ત્રણસો રૂપિયા લઈ લેય છે તો તેઓ મુ બોલી રક માંગે છે તો આપણે તે બાબતે ફસાવું ના જોઈએ અને જો આપણે અંધશ્રધ્ધામાં વધુમાં વધુ ફ તા જસુતો તે આપણને ખુબ નુકસાનકારક થઈ શકે છે તો આપણે અંધશ્રદ્ધામાં ફસાવું ના જોઈએ. અને આ બધી બાબતે ન માનવી જોઈએ આપણે આપણી મહેનતના પૈસાનો નુજ ખાવું જોઈએ ને આપણી મહેનતથી જ જીવું જોએ લોકોને એવું કેહવામા આવે છે કે તમે અહીં આટલા રૂપિયા આપશો અહીં ભુવાજીને આટલા દાન કરશો તો તમને બદલામાં બે થી ત્રણ ગણા રૂપિયા મળશે. પરંતુ તે નથી મળતા તો તે બાબતે પણ ધ્યાન દોરવી જોઈએ પરંતુ તે બાબતે કોઈ સમજી જ નથી રહ્યો તો તે બાબતે જે ભુવાજીઓને જે દાન કરવામાં આવે છે ને ક્ષીણા ઓ આપવામાં આવે છે તો તે આપણે ગરીબોને દાન કરશું તો આપણને પુણ્ય મળશે અને આપણના સારા કર્મોનો આપણને સારું ફળ મળશે પરંતુ અત્યારે જે લોકો છે તે ભુવાજીમાં ખુબ વધારે માત્રામાં પડી રહ્યા છે. અને ઘણા બુવાજીઓ તો એવા હોય છે જે જેઓ માસ-મટન ખાતા પણ જોવા મળ્યા છે અને તે આપણા માટે ખુબ નુકસાનકારક થાય અને સાધુઓ જે હોય છે તેઓ રાત-સવારે તેઓ ભગવાનની પૂજા કરે છે અને સાંજે બિરિયાની અને આવું બધું ખાય છે. તો તે પણ ખુબ નુકસાનકારક હોય છે અને અત્યાર તમે જુઓ તો જે મંદિરમાં પુજારીઓ હોય છે તેઓ પણ આઈફોન અને સેમસંગ ના મોંઘા-મોંઘા ફોનો દોડથી બે લાખના લઈને ફરે છે. અત્યારે તમે દ્વારકામાં જોવા જાવ તો એકે એક પૂજારી પાસે સેમસંગ અલ્ટ્રા અથવા તો આઈફોન પ્રો મેક્સ જ હશે તો તે પણ આપડા માટે ખુબ નુકસાનકારક થઈ છે. આવું બધું જોઈને લોકો દાન કરવાનું ઓછું કરી દે છે તો આ બધી બાબતો પર આપડે ધ્યાન દોરવું જોઈએ. તમારું શું માનું છે આ બાબત?
તમે કે એમ છે કેમ લોકો જેમા અ આ જેમકે ભુવાજી છે અન્ય ભગતો છે. કેમ કે આપણા ગુજરાત વિસ્તારમાં મેં તો વધારે પડતા ભગતો અને સાધુઓ જેમ કે જે ફ્રોડ ફ્રોડ ભાવ હોય એ લોકોને વધારે પડતો તે લોકો પર જાય છે અને અંધશ્રદ્ધામા રીતને જાય છે જેમ કે એ લોકો દવાખાના એ બધે કેમ કે સદી છે, માલુ માથું છે, તાવ ભરાય અન્ય વસ્તુ જેમ કે આપણા શરીરને રોગ લાગતા રોગો છે એ તે ત્યાં જાય છે અને દવાખાના જવા પેલા ત્યાં પેલા પોહચી જાય છે અને ઉભો દ્વારા એવુ કહેવામાં છે કે બાજુવાળા એ જે લોકોને તમાર પર કાલી નજર છે અન્ય વસ્તુઓ છે તેવી કરીને એ લોકોને કહે છે અને તે લોકો ઝઘડા કરે છે. તેવું મારે તો એવું જ કેવું કે પેલા આપડે જે બીમારી હોય તે આપ આપણે અયોગ્ય રીતના આપણે ડોક્ટર દ્વારા જે કેવામાં તેમાં વધારે પડતું બિલીવ કરવું જોઈએ જેમ કે તે લોકો એવું નથી કરતા અનેે વચ્ચે અંધશ્રદ્ધા હોય છે તે પેલા વધારે પટતો વિચારીને ત્યાં પહોંચી જાય છે. એવું ના વિચારવું જોઈએ જેમ કે આપ જે બીમારી છે તે આપણે ડોકટરને જે એજ્યુકેશન વ્યક્તિને ખબર પડે ને જે ભગત લોકોને એ થોડું ખબર પડતું છે. જે જેમ બને આપડે અંધંશ્રદ્ધા માંથી નીકળી ને આપને જે આપણે ડેવલોપમેન્ટ જેમ કે જે આધુનિક જે રીતનાં આપણે આગળ વધી રહ્યા છીએ. તે રીતના જ આપણે જીવું જોઈએ. જેથી કરીને આપડે અંધશ્રદ્ધા નો વિશ્વાસ ઓછો રાખવો જોઈએ. જેથી કરીને આપણે અંશ્રઘ્ધાનો માંથી નીકળીને આપણે જે અન્ય વસ્તુઓનો કાર્યકૃતિ કરતા હોય તે કાર્યકૃતિ બંધ થઈ જાય. કેમ કે તમે કહી રહ્યા છો તે વધારે પડતા મંદિરોમાં દાન થઈ રહ્યું છે. મંદિરોમાં દાન કરવા કરતા આપણે જે ગરીબ માણસો છે ને દાન કરીશ અને તે લોકો ખાઈને બે ટાઈમ નું ખાવાનું મળશે તો એ લોકોને એટલી બધી ખુશી થશે ને આપણને જેમ ખુશી મળતી જ છે આપણને તો ખુશી મળતી છે પણ જે ગરીબ માણસોને મળશે તે વધારે પડતા આપણને પણ જોઈને આપણને પણ ખુશી થશે એટલે અંધ્રદ્ધાઓ પૈસા વધારે નાખી રહ્યા છે, જે અંધશ્રદ્ધામાં નાખવા કરતા આપણે જે અન્ય અન્ય વસ્તુમાં નાખવા કરતા આપણે જે આપણે બીમારી હોય તેમાં જ પૈસા વેડવફ શું તો આપને સારી રીતના આપણે તંદુરસ્ત બનશું અને અન્ય કામો પણ આપ દ્વારા કરવામાં આવે. તેનો પણ શારીરીક બળ આપણે તંદુરસ્તી મળશે, એટલે જેમ બને તેમ, તમે કહી રહ્યા છો તેમ.
કે. સાધુસંતો પર આઈફોન છે, અન્ય અન્યોમાં. અન્ય કારો છે, મોઘી મોઘી કારો છે, એરોપ્લેનમાં ફરે છે. એ અંધંધશ્રદ્ધા નો ભક્તો આપણા જે આપણા ઈન્ડિયા ના લોકો છે, અણભક્ત લોકો એ ત્યાં જઈને દાન કરીને, તે બાબા લોકો નું વધારે પડતું માને છે, જેમ કે સાધુ લોકો પ્રવચન આપીને. એ લોકો પર પૈસા વધારમાં એસી માં જીવે છે, અને આપણા જેવા જે હલો. લોકો છે, એ આપણા ગરીબહેમાંથી ઉપર આવતા નથી, અને તે લોકોને દાન કરે છે. અને તે લોકો અલગ-અલગ ફેસિલિટીમાં ફરે છે. તેના કરતાં આપણે એ લોકોને દાન ના કરવું જોઈએ. જેથી કરીને, આપણે તે પૈસા નાખવા ના જોઈયે, જેથી કરીને આપણે જે ગરીબ માણસો બેટ ન ખવાનું ખ આપને બહ ખુશી થશે ભગન પણ આપને એવું જ કહેવા માંગે છે કે, આ ગરીબ માણસ લોકોને દાન કરો. એટલે તો એવું જ કેવું છે, તમારે શું માટે
વાત એકદમ સાચી છે, તમે જેમ દાન ધર્મ ની વાત કરી, તેમ આપણે ગરીબોને જમવાનું આપવું જોઈએ, અને જેમને જમવાનું ન મળતું હોય તેમને. જો આપણે ખાવાનું દાન કરીશું તો, ખુબ સારું રહેશે, અને અત્યારે તમે જોવા જાવ તો અંધશ્રધ વિશે આપણે જે વાત કરી હતા, તેમાં અત્યારે લોકો એવા હોય છે, જેઓ છોકરીઓને પોતાના પ્રેમમાં ફસાવવા માટે પણ તેઓ ભગતો પાસે જાય છે, અને ત્યાંથી ચોખા કરાયેલા આવેે છે, તો તે ખુબ જ નુકસાનકારક કહેવાય છે. અત્યારે તમે જોવું જશે તો, ઘણા લોકો જે હોય છે, જે લીંબુ કરાવે લાવે છે, અને જે છોકરીને આંગણામાં નાખી દેશે તો, જે છોકરી તમારી થઈ જશે, એવું કહેવામાં આવે છે, તેઓને પરંતુ એવું કરતું થતું નથી, અને તેઓ તેના માટે એક લીંબુ માટે પાંચસો થી છસો રૂપિયા ચુકાવી રહ્યા છે, તો તે ખુબ નુકસાનકારક કહેવાય છે. અત્યારે જે અંધશ્રદ્ધામાં લોકો ફસાઈ રહ્યા છે, તે અત્યારે ખુબ નુકસાનકારક હોય જોને. અત્યારે જે લોકો બીમાર પડે છે, તેઓના ખિસ્સા માં ચોખા મૂકી દેવામાં આવે છે, જેથી કરીને તમે જલ્દી સારા થઈ જશો. પરંતુ તેનાથી તેઓની તબિયત સારી થતી નથી. અને તેઓની તબિયત હજુ બગડી જાય છે, તેઓ અંધશ્રદ્ધામાં માનીને તેઓ દવાખાનામાંથી રજા લઈ લે છે, પરંતુ તેઓના કિસ્સામાં ચોખા રહી અને સારા થઈ જાય તેવું માને છે, પરંતુ એવું નથી થતું, તો આ બધા અંધ થી આપણે જેમ બને તેમ વધુ માત્રામાં દૂર રહીશું, તેટલું સારું રહેશે, પરંતુ લોકો આ બાબત સમજી તો અંધશ્રદધા થી દૂર રહેવું જોઈએ, અને આવી જ અંધશ્રદ્ધામાં તેઓ પહોંચાતા રહેશે. તો દવાખાનામાં પણ તેઓ ન જશે, અને દવાખાનામાં ન જશે તો, તેઓની સારવાર જલ્દી નથી, તેઓને એવું જ લાગશે કે તેઓ હ. ચોખા થી જ સારા થઈ જશે, પરંતુ આવું નથી હોતું, તેઓએ સમજવું જોઈએ, કેયા ખુબ નુકસાનકારક છે, તેમના માટે તેમના માટે કોઈ છોકરી ચોખા કરાઈ લાવે, અને તેમના ખિસ્સામાં મૂકી દે. તો તેમને એવું લાગે છે કે, તે ચોકરી ચોખા કરાઈને આવી છે, તેનાથી તે સારો થઈ જશે. તેઓ એટલા બધા પ્રેમમાં અને અંધવિશ્વાસમાં એટલા ગાંડા થઈ જાય છે કે, તેઓ આ બધી બાબતો સમજ જ નથી રહ્યા તો તેઓએ આ બધી બાબત સમજવી જોઈએ પરંતુ તેઓ સમજતા જ નથી હું તો એવું જ કહેવા માંગુ છું કે અત્યારના લોકો જે છે તેઓ એ ને કહેવામાં પણ ઘણા બધા અંશદઓ પાસે જાય છે અને ચોખા કરેલાાવ છે અને તેઓ તે ચોખા ખાવાનુંમાં પણ નાખી દે છે જેથી કરીને તેઓને પ્રેમ મળે અથવા આવું તો તેઓએ આવું બધું ન કરવું જોઈએ જેથી કરીને અત્યારે ઘણી માત્રામાં નુકસાન થઈ રહ્યું છે. તો તે બાબતે લોકોએ સમજવું જોઈએ અને તેના માટે તેઓ ઘણું બધું દાન પણ કરી દે છે. ત્યારે તમે જોવા જાવ તો તેના માટે લોકો હજાર થી પંદરસો રૂપિયા ન દાન કરી દે છે તો રૂપિયા નો દાન જો આપણે ગરીબોને કરીએ અથવા ગરીબોને જમવાનું જમાડીએ તો આપણને ઘણું એવું પુણ્ય મળશે પરંતુ અત્યારના લોકો એવ બધું ક સમજી જ નથી રહ્યા. અત્યારના લોકો હોય છે. તેઓ ચોખા કરાયેલા આવે છે અને પોરીને કાબુમાં કરવા માંગે છે પરંતુ તેઓ આવ. કરવા જોઈ તે હોય અને અત્યારે લોકો છે તેઓ બે મિત્રો જયારે લડાઈ પડે છે ત્યારે એકબીજાને- સાન પહોચડવા પાસે જાય. છે અને ચોંકાવનારા હોય છે, તો આપણે આ બધા અંધવિશ્વાસમાં ન પડવું જોઈએ. એવી એક છોકરીમાંથી ને એવો ઝઘડો શોધી લે છે, તો આવું બધું ન કરવું જોઈએ. તમારું શું માનવું છે આ બાબતે?
તમારી વાત સાચી છે. જેમ કે તમે હમણાંના ડાંગ જિલ્લામાં. છે, નવસારી જિલ્લો છે અને વલસાડ જિલ્લો છે, એમાં વધારે મોઢું બગાડે. પર વિશ્વાસ કરી રહ્યા છે, જેમ કે તમે કહી રહ્યા છો તેમ કે લોકો. એ લોકોને એ લોકોને ખિસ્સામાં વાગડ પર કરીને ચોખા કરાવીને એ લોકો. અને ચોખા ખવડાવવામાં આવે અને અન્ય વસ્તુ કરવામાં આવે. એ વાત તદ્દન ખોટી છે. જેમ કે આપણે સારવાર લઈશું તો જ આપણે સારા થઈશું, તો લોકો એમ. અત્યારે એ છે કે લીંબુ-મરચાં કરીશું ને આપણે. ઘરમાં કંઈ પેલું નહીં થાય. પણ એવું નથી, એવું નથી હોતું. જેમ કે આપણે વિશ્વાસ આપણે અંધશ્રદ્ધામાં જો રહીને દિવસો. તો અંધશ્રદ્ધા આપણા જીવનમાંથી, આપણી અંદરથી નહીં નીકળે, જેમ કે. જેમ કે દાદા-પરદાદી લોકો, એ લોકો જ આપણને પ્રેરિત કરીને. જેમ કે દાદા-પરદાદા લોકો આપણને પ્રેરિત કરીને અંધશ્રદ્ધામાં ઘુસાડી દે છે, જેથી કરીને આપણે અંધશ્રદ્ધામાંથી જીવ બહાર નીકળીને. જીવવું જોઈએ, જેથી કરીને આપણે અંધશ્રદ્ધામાં ન ફસાઈએ.